હાલે.
હલો હા હુંમેરા કેમ છે?
મેં બસ તો બહુ મજામાં બહુ આનંદ થી મસ્ત લાઈફ ચાલ્યા એકદમ સારી રીતે.
ઓહો તો તો બહુ જોશ હોશ મને.
હી હી હી જોશ જોશમાં રહેેવા પડે ને હવે.
બરાબર બરાબર જીવન માં એવું જ રહેેવા પડે હસતું ને રમતું ને ખુશ.
તો કેમ છે તું સારી ને?
હા સારી છું.
સારું જ રેવાનું પડે સારું જ રેવા પડે ને. હમ્મ એજ તો.
કરે બીજું ઘરે કેમ છે બધા?
ઘરે બધા સારા છે ને બધું સારું તું કેમ છે તારા ઘરે કેમ?
મારા ઘરે પણ સારા છે બધા.
હમ્મ એજ તો હવે ઘરમાં ને ઘરમાં બેસીને કરવા ના કા કરવાના બી કઈ
એજ તો
હમ્મ એજ ને હવે ઘરમાં બેસીને ખાવાનું શીખ્યા કરવાનું.
એટલે જ તો ખાવાનુંમાં તો હવે શું કે હવે રોજ દાલ ચાવલ ખાઈ ખાઈને કંટળો આવતો છે.
કઈ કંટારો આવે સાથે મસ્ત સરસ મજાની ચટણી વાટી લેવાની એ એટલે તો દાલ ચાવલ નું મજા જ કયું અલગ
એવું કે મને તો આવડે જ નહીં કે શું કરું લુખું દાલ ચાવલ ખાવામાં તો શું કે રોજ રોજ મોડું કંટારેે છે.
એમાં શું મોટી વાત છે દાલ ચાવલ સાથે સિમ્પલ પાંચ મિનિટમાં ચટણી બની જતી રે.
એવું કે
હા જ તો તને નઈ ખબર કઈ તો નગરા દાલ ચાવલ તો કોણ ખાય ઘરા માંથી બી નહી ઉતરે એવા દાલ ચાવલ લાગે.
મેં ખાાવ કોણ ખાવાનું બીજું મને તો ચટણી નું ખબર જ નહતું.
ના ભાઈ ના મેં તો કોઈ દિવસ એમજ તો નકરા નહી ખામ મેં તો સાથે ચટણી તો વાટું ને વાટું જ તો જ મજા આવે ખાવાની.
કઈ ચટણી માટે જરાક મને પણ કે નહી તો હું બી દાલ ચાવલ સાથે ખાઉં ને
અરે એ તો બોઉ બધી જાત જાતની આવે. આપડે કેરીની વાટી શકીએ આંબલીવાળી વા ટી શકીએ મરચાની વાટી શકીએ. અલગ અલગ જાતની વાટી શક એ પણ એની સાથે ખાવામાં તો મજા જ અલગ છે.
એવું કે આટલી બધી ચટણી આવે કે મને તો આજે ખબર પયડી.
હા તો એટલી જ બધી આવે ને આપડે તુલસીની બી વાટીને ખાઈ શકીએ.
એવું કે?
હા એવું જ એવું જ ને. ચાલ મેં તને મેં તને શી ખવુ કઈ ની તું ટેન્શન ન લે. અવે તું કાલથી છે ને ચટણી વાટી ને જ ખાજે તું મારાસ સાથે તું રે મે તને બધું શીખવું.
મને કેરીની ને મરચાંની ચટણીનું કે?
અરે એ તો બોઉ ઈઝી એમાં તો કઈ કરવાનું ની કેરી ના લલા લલા ટુકડા પાડીને પેલું અ એવામાં દસત તો આવે ને જેમાં ઉખરી આવે ને. એમાં નાખી દેવાનું ને એમાં સાથે એક કાંદો નાખવાનો ને જરાક એક મરચું નાખવાનું મીઠું નાખવાનું. ને જરાક જાણું ને એને પીસી લેવાનું. હા.
પાછી બોલને જરાક શું શું નાખવાનું ધીરે ધીરે બોલને થોડુંક.
અચ્છા એમાં તો કઈની કરવાનું કેરી લેવાની ને ધોઈ કાઢવાની.
હા.
ને એને છે ને શું કરવાનું છોલીને રા હા છોલીને ની રાખવાની. અને શું કરવાનું છોલી કાઢવાનું. અને એના લલા લલા પીસ કરી દેવાના.
પછી.
પછી શું કરવું એક મરચું લેવાનું તેને બી ધોઈ કાઢવાનું ધાણા ધોઈને. મરચું.
લીલું મરચું કે લાલ મરચું?
ના લાલ લીલું મરચું લેવાનું.
લીલું મરચું લેવાનું અચ્છા.
ને એમાં જરાક ખાણ બી નાખે મીઠાશના હારું મતલબ ચટપટું ખાટું મીઠું બને એમ. જીરીક ખાણ ને જીરીક મિઠુ ને એને છે ને દળદળ તું પીસી લેવાનું પેલા ઉખડીમાં જરાક વાટી રાખવાનું
હા પછી પછી
હા એ વટાઈ જાય. પછી એને દાલ ચાવલ સાથે તું ખા એક નંબર. ચટણી એમાં છે ને એમાં કઈ કરવા નું મે છે ને મારી ફેવરેટ શબજી એ છે ને મે ખીચડી સાથે બોઉ જ ખાવ. ખીચડી સાથે ખાવ હા ચટણી છે ને ખીચડી સાથે બોઉ ખાવ
કઈ તારી ફેવરેટ ચટણી?
એમાં છે ને મરચા લેવાના એને છે ને બોળી મુકવાનાં એક બે કલાક સુધી
અચ્છા પછી.
દળાય જાય ને પછી મરચાંને ધાણોને બે ચાર પાંચ લહણની કલી ને છે ને. પીસી કાઢવાનું. ને પછી શું કરવાનું એમાં છે ને જરાક મીઠું નાખવાનું. ને આંમળી નો રસ નાખવાનો. હલો.
એવું? પછી આગળ શું કરવાનું?
હા બસ એટલું જ. બની ગિયું. ને પછી તું એના એને છે ને ખીચડી પણ નાખી ને ખા, તારો ટેસ્ટ એ જ આખો બદલાઈ જશે.
એવું કે?
હાજ તો એવું જ ને તો. પછી બીજી બી વાટે, તે છે ને એને છે ને શું કરવાનું એમાંમ ધાણો ને ધાણું લે ધાણા લેવાના. લીલા. ને લીલા મરચાં લેવાના ને મીઠું નાખીને જરાક ફૂદીનો નાખીને પીસી કાઢવાનું. આપણી આ બીજી ચટણી.
એવું કેમ, મ મરચાંની ચટણી એટલે તીખી-તીખી.
હા. ધાણા ને મરચાંની. ધાણા વધારે નાખવાના એમ તો.
અચ્છા એવું?
હમ્મ. અરે આપને જે પાણીપુરી માં તીખી ચટણી રાખે ને એ ધાણા મરચાં ને ફૂદીનાની. જો
એવું કે?
હમ્મ. તેમાં જ પાણી નાખીને પછી તે જ તો આપણું તીખું પાણી બનાવે.
એવું.
હ ને મીઠું પાણીમાં શું કરે કે અહ આંબલીને ગોળ ને બોરી મૂકે ને એને એકદમ ગેસ પર મૂકી દે એકદમ પછી ઉકળતા-ઉકળતા જાડું થઈ જાય એટલે તે આંબલીનું પાણી. તે મીઠું પાણી.
અચ્છા એવું.
હા. મેં તો બહુ વાર ઘરે એવું પાણીપુરી બનાઈ ને ખધી ને એટલે મને આવડે. ચલ વાતવાતમા મે તને છે ને પાણીપુરી ની બી રેસીપી આપી જ દેવ.
ચાલ આપ તો મને બી. મેં પણ બનાઈને ખાવા ને ઘર બેઠા પાણીપુરી.
જો એમાં તો કંઈ કરવાનું ની સુજી ના આટા લેવાનો એક કપ ને અંદરમાં
બીજું?
અંદરમાં જરાક આપણો ઘઉં નો આંટો નાખવાનો. ને જીરીક મેદો નાખીને અહ એને ગુંદી કાઢવાનો. ને એને છે ને થોડો અધો કલાક લગીન, કપડાં થી ઢાંકીને રાખી મૂકવાનો.
અચ્છા.
ને પછી એને શું કરવાનું, લલી-લલી લુહી બનાઈ ને એને વેલી કાઢીવાની. ને પછી એને તળી કાઢવાની. એટલે આ ખી ફૂલાઈ જાય, ને એકદમ ક્રિસ્પી ને કકરી બને.
ઓહ! અચ્છા. સરસ. એવું? પછી?
ને પાણીપુરીનો અહ માવાના સારું બે બટાકા ને અંદર થોડાક ચણા નાખીને બાફી કાઢવાનું.
અહ અચ્છા. બરાબર. બીજું?
ને એમાં ઝીણો-ઝીણો કાંદો કાપીને નાખી દેવાનું, જરાક મરચા ની ભૂકી, ને જરાક મીઠ ઠું નાખી દેવાનું.
અચ્છા. બરાબર. પછી?
હા બસ. જે પુરી બનાવીને તે બટાકાનું પાણી તો મેં તને બનાવતા શીખવી જ દીધું.
હા બરાબર એટલે ઘર બેઠા પાણીપૂરી તૈયાર આપણી.
હા બૌ ઈઝી ને હોમમેડ ને એકદમ હાઈજેનિક પાણીપૂરી રેડી.
તો પાણીપુરીનો જ બિઝનેસ ખોલી દેને તને તો બહુ સરસ સરસ આવડતું છે ને બધું
હા હા મને તો બધું જ બો સરસ સરસ આવડે એટલે એવું થોડી ને કે બિઝનેસ ખોલી હવે મન થાય તો ઘરમાં બધું બનાઈ બનાઈને ખાયા કરું હવે એમાં શું.
બરાબર છે બરાબર છે એવું જ રહેવાનું
હમ્મ મેં તો એવી જ રેમ એમ બી હા બીજું તો કઈ ની તું આવજો ઘરે મેં તને બનાઈને ખવડાવા.
અ મેં આવવાની જ છું ઘરે ત્યારે મને પાણીપુરી ખવડાવજો ને તારી બધી ચટણી પણ બનાવીને ખવડાવજો
તને બધું બનાઈને ખવડાવા તું આવતો ખરી એક વાર ક્યારે આવવાની
આવાની જ છું આ વરસાદ થોડો ઓછો થાય એટલે આવા
આવજો હ ને તું
હમ્મ
આવજો પાક્કું મોસ્ટ વેલકમ છે તું ક્યારે આવશે કાલે આવ્યા કરની શની કાલે રવિવાર છે તો
કાલે તો જોમ કાલે તો રવિવાર છે તો વરસાદ જો અગર રૂકશે તો આવા ને તો પછી થોડાક દિવસ પછી આવા
હમ્મ હમ્મ બરાબર કઈ નઈ આવજો નહી ત તું જયારે આવવાની હોય ત્યારે આવજો મે તારી રાહ જો
હા આવા મેં આવા પહેલા તને કોલ કરા
હમ્મ કરજોની બિંદાસ મેં તો એમ બી ઘરે જ રેમ અમણાં તો કોલેજ એવું કઈ ની મળે એટલે ઘરે જ રેમ
હા તારું બન પર મારું તો ચાલુ કે નહી મારે તો જોવા પડે
હમ્મ બરાબર
કંઈ નહીં કાલે જો અગર વરસાદની રહેશે તો મેં આવી જવા
હ આવી જજો ની પછી આપડે કાલે ઘરે બધું જાત જાતનું બનાઈને ખાશું હ ને
હમ્મ
હમ્મ ચાલ કઈ ની
હા આવા ચાલ તો આપણેે મળીએ.
હા તો કઈ ની આવજોની આવા પેલા એક કોલ કરી દેજો તો મેં બધું બનાવીને રેડી રાખા.
હા આવા પેલા મેં તને કેઈ દેવા આગળ થી જ કેઈ મુકા તને આવા પેલા
હા એક બે કલાક પેલા કેઈ મૂકજે ની એટલે મે બધું બનાઈને રેડી રાખી મુકા
હ ચાલ તો કેઈ મુકા મે તને
હા ને તો તું આવા પેલા મને એક બે કલાક પેલા કોલ કરી દેજો હ ને યાદથી
હ પાક્કું પાક્કું કેઈ દેવા મે તને
ચાલતો હ ને મે મુકુ હ હ ચાલ તો મલીએ હ ને બાઈ
બાય બાાય